હલો
હચ
હલો
હલો
હલો કેમ છો? બસ મજામાં તમે-
હું પણ મજાને છું. આજે કયા ટોપિક ઉપર વાત કરીએ?
આજે ટોપિક પાણી લઈ લઈએ-
હા સારું આજે આપડે- સર પાણી ઉપર વાત કરીએ-
હા
હા- મારા બાજુ કેવો આવ્યો વરસાદ આજે અમારી બાજુ તો ફૂલ વરસાદ છે. બઉુજ મજા આવી છે.
ના અમારે તો આટલો વરસાદ જ નથી-
વરસાદ મતલબ પ્રમાણ વરસાદી જોઈએ ને-
હા જોઈએ જ નને વરસાદ વગર તો જીવી પણ ના શક્ય.
હા એજ તો વાત છે આપડે બધા ખેડૂતો અને બચારા એ સુખી થાય ને-
હા વરસાદ ના આવે તો આપણે ખાઈએ શું.
હા વરસાદ વગર તો કઈ નથી એટલે વરસાદ આવે્યો તો અરે બધા ખુશ થઈ ગયા ખુશ ખુશ થઈ ગયા એટલે આટલા દિવસ-
દુકાળ પડી જાય વરસાદ ના આવે ને તો-
હા વરસાદ તો જોઈએ જ-
હા વરસાદ ના આવે તો- પીવાનું પાણી ક્યાંથી લાવવાનું પછી નાહવામાં કે મતલબ- પાણી બધી જગ્યાએ વપરાય જ છે.
હા લોકો બીલા પીવા માટે બીલું વધારે સોક કરી દીધું છે. બધા-
હા અને અમારા અહિયાં તો વરસાદ પણ નથી ખબર નઈ ક્યારે આવશે-
હા તમારી બાજુ ન વરસાદ -
ના તમાર બાજુ છે.
હા અમારી બાજુ આ કાલ ન ચાલુ થઈ ગયો એટલે એમ કઉ છું અમાર તો ખુશ ખુશ થઈ ગયા છે વરસાદ આવ્યો એટલે-
હા તો તમે ભગવાન ને પ્રે કરજો કે અમારે અમારે અહિયાં પણ વરસાદ આવી જાય-
એ વાત બરાબર છે તમારી સાચી વાત છે. ના ના એ તો હું મોકલે એ તો આવશે હા- ચિંતા નથી.
પાણી વગર તો જીવન અધૂરું છે મારો હિસાબ- તો આવું જી છે બધો પછી-
- બરાબર છે. પાણી વગર તો કશું નથી આપડે - અ પાણી વરસાદ નહી આવે તો ખેડૂત બિચારા શું કરે ખેતી ના થાય તો આપડે- કશું મેલે નહી હમ એટલે આપડે-
આજકાલ તો પાણી થી જ બધા રોગો માટે- છે આમ કેવા આવ છે કે સવારે ઉઠીને પાણી પીવાનું-
સાચી વાત છે પાણી વગર તો કછને- એટ માલક આજે મારે બઉુ જ વરસાદ આવ્યો બહુજ મજા-
હા સાચી વાત છે.
હ હ પાણી તો એમ તો આજે તો પાણી આવ્યા ને બધા અમે તો નહી લીધા બધા વરસાદ માં-
હે અમારે અહિયાં તો વર્ષ- જોવા પણ નથી મળતું-
હા નથી- વરસાદ આવે તો આપડે બધા મોટ એ કશું બીચરા ખેડતો શુંજ થઈ ગયા ખેડૂત- કેસન બિચારા
હા
તમારે શું કેવા છે. વસાદરા
બ
સાચી વાત છે.
વરસા તમાર બાજુ વરસાદ જરાય નતો આવ્યો
ના આમ આવે છે પણ થોડું થોડું આવે છે એમ. અ કીચડ કીચડ કરીને જતો રહે છે.
હ તમાર બાજુ પાણી ની બઉ તકલીફ હશે નહી.
હા બીજી જગ્યાઓ તો આખા સ્કૂલો પણ ડૂબી ગયા છે બે બે ફ્લોર
એવુ છે
અમારે અહિયા તો આટલો બધો વરસાદ નથી.
હા બધી જગ્યા તો કેટલું પાણી પડી રહ્યો હતો વરસાદ તો સુરતમાં નવસારીમાં ભરૂચ
માં પણ દર વખતે અમારે અહિયાં વરસાદ આવી જાય છે પણ આ વખતે આવ્યું નથી એટલે હવે ખબર નહિ શું થશે. પણ હવે કાલની આગાહી આવી છે. એટલે ખબર નહિ હવે કાલે આવશે કે ના સ્કૂલોમાં ટ્યુશનમાં બધે રજા આપી છે.
રજા આપી છે તો તો આવશે રજા આપી તો પાણી થોડું ભરાઈ ગયું છે તમારે રજા આપી છે.
પણ એ તો આગાહી સરકારે આવી છે એટલે તો સ્કૂલોને બંધ રાખવું પડે ને.
તાર તો આવશે અમારે આયો એટલે તમારે આવશે બધી જગ્યા ફૂલ છે પણ અમારી બાજુ આ કાલ નો જ આવ્યો છે આટલા દિવસ થી નતો
હા અમારે બેન આજે થોડું વધારે આવ્યું અને રોજ આવે છે તો થોડું થોડું આવીન કીચડ ને એવું ગંદકી કરીને જતો રહે છે.
આવે છે અમાર આજુબાજુ વાળા હેને ખુશ થઈ ગયા હોય બાદમાં અંત એ બધા ખુશ થઈ ગયા તો વરસાદ જોવા મળ્યોને એટલે બઉ જ ખુશ થઈ ગયા.
હમ્મ.
સાચી વાત છે.
હમ્મ સાચી વાત સાચી વાત પરેશાન થતા ગરમી પડતી હશે નઈ
હમ્મ.
ત્યારે આપડે બધું વરસાદ નહી આવે ત્યાં સુધી તો આપડે વિચાર કરીએ. વરસાદ નહી આવતો શું થશે વરસાદ નહી આવ
સાચી વાત છે વ વરસાદ ની આવે તો આ ખેતી માં શું પાણી યુઝ થશે.
અમુક જગ્યાએ તો નાના નાના ગામડા ડાઓ હશે ત્યાં કે રીતે પાણી આવશે ને એવી રીતે
હમ્મ.
નકર તો પેલા આ ટાઈમે નદી પૂર બધું આઈ જતું હતું પણ આ વખતે તો આયુ નથી એટલે ખબર નહિ.
વરસાદ તો વરસા વરસાદ પણ જાય તો આવે ને વરસાદ અમાર બાજુ તો બઉ જ ખુશ થઈ ગયા વરસાદ ને જોયું તો એ વખત ખુશ થઇ ગયા ને બધા બધા બહાર આવી ગયા નાહવા માટે આટલો ખુશ ખુશ થઈ ગયો વરસાદ આવ્યો એટલે
અમારે પણ આવી જાય તો સારી વાત છે હવે
એ લોકો આપણે મહેમાન આવેને કેવા ખુશ થઈ ગયા છે.
ઘણું જ મહત્વ છે આવું મારું માનવું છે
હ સાચી વા છે
કારણ કે વરસાદ નથી તો જીવન પણ અધૂરું છે
હાચી જ છે ત હા વર તો કશું વરસાદ તો જોઈએ જ
હા હા
વરસાદ ની હોય તો પછી વૃક્ષો ઓછા થઈ જશે દુષ્કાળ પડી જશે વૃક્ષની હોય તો આપને આપણને ઓક્સિજન ની મળે ઓક્સિજન ની મળે તો
હમ
હા
હા હમ આશ
હા
અજ આવે છે હા તમારી બાજુ આ કેટલું થોડું અવાજ આવે છે તમારી બાજુ આ બઉુ આજુબાજુ હું કોણ બોલે છે
કોઈ નથી
અવાજ ઓછું આવે છે
ના ના તો નેટવર્ક ઈસ્યુ હશે ને એટલા માટે
હમ બ શાદી
તમાર પાણી વિશે શું માનવું છે આમ વર્ષ પાણીના વિશે
વરસાદ તો આવ્યો એટલે અમે કેટલા ખુશ થઈ ગયા આજે તો બધા એ વરસાદ જોયું એટલે અમે મેવાનું એ રીતે આપડે મહેમાન આવે ઘરે એટલે કઈ રીતે આપણે ખુશ થ હોય એ રીતે અ આજે તો ખુશ થઈ ગઈ પાંચ વાગે થી વરસાદ ચાલુ થઈ ગયો હમ મજા આ ગ હા વરસાદ વગર તો પ વરસાદ આવ્યો એટલે તો બઉુ ખુશુશ થ ગયો આજે વરસાદ જોવા મળઈ આટલા દિવસથી થોડું થોડું હા આવ્યા કરતો હતો પણ આટલું નતું પણ આજે એક કલાક આવ્યો કલાક દેડ કલાક ખ સારું પડ બરસાા હ વરસાદ તો જી ખેડૂત વિચાર તોને ખુશ થઈ ગયા હશે હલો હલો હલો